હલો. ચેશી.
હા અ બસ મજામાં જય શ્રી કૃષ્ણ ના તમે કેમ છો
બસ હું બી મજામાં શું કરું છો
સાંસ થઈ તો ધીરાબ તે ની તૈયારી તમે શું કરો છો
બસ હું બી આ સાંજ થઈ એટલે થોડું બાર વોક કરીને હમણાં જ ઘરમાં આવી મેં દેખ્યું ચાલો વિચાર કર્યું કે તમારાથી વાત કરું શું કરો છો એમ કેટલો ઉનાળો છે જોનો કેટલું તાપ બપોરે તો આપડે બહાર જવાય નહી એટલે થોડી સાંજ પડે તું કઈ સામાન લેવા જવું હોય તો ભી થોડો ઠંડો પહર હોય તો તે એમાં વોક બી થઈ જાય ને બહાર થોડો સામાન લાવવાનું હોય તો એ બી લઈ આવી
નહીં આ વાત તો તમે બરોબર કીધી કેટલો તાપ પડે છે હવે તો બહાર નીકળાતું જ ન તે સાંજ ન વેટ કરવું પડે કે સાંજ થાય તો જીએ બાર
અરે મારે બપોરે આજ થોડું કામ હ તો હું બહાર ગઈ હતી તો એટલું એવું લાગે કે મો બળી ગયું હોય એટલો તાપ હતો એટલો આવા તાપમાં તો આપણેે બહુ જ ધ્યાન રાખવું પડે પાણીનું બહુ જ ધ્યાન રાખવું પડે આપણને ઠંડા અ પીણા જેમ કે શેરડીનો રસ લીંબુ લીંબુ નો રસ આમ પાણી એવું બધું આપણને એવા ડ્રિંક લેવા જોઈએ જેનાથી આપણું શરીર શું હાઈડ્રેટ રહે અને કોકાકોલા કે એવા જે અ ર એવા જે બધા ઠંડા છે કોકાપોલા પેપ્સ તે ફેન્ટા એ બધું શું છે કે બધા ફ્રીઝ હોય છે તો એનો એ આપણા શરીર માટે અ સારા નથી હોતા પણ બાળકોમાં એવી ટેવ છે કે એ લોકો એડવર્ટાઈઝ જોવે અને એના પ્રત્યે થોડા અ અટ્રેક્ટ થાય છે એટલે દેશી ડ્રિંક નથી લેતા અને આવા દેશી ડ્રિંક નું એ સેવન કરે છે. તો એ તો આપણા સ્વાસ્થ્ય માટે સારું નહી. હાનિકારક છે તો તમે શું વિચારો છો એના ઉપર
નામ તમારી વાત બરાબર છે હું પણ આજ વિચાર કરું છું આ બધી વસ્તુઓ હાનિકારક તો છે જ પર હવે આટલી ગરમી પડે છે કે આપણે પણ શું કરીએ આપણે પણ લઈ જ લઈએ છે નહી અને હમણાં હું તો ફ્રીજ ફ્રીજનું પાણી પીવાનું બહુ જ અવોઇડ કરું છું પણ એટલી ગરમી પડે કે માટલાનું પાણી થી પણ કઈ નથી થતું હવે તો એટલે આપડે બાળકોને ના તો પાડીએે છીએ પણ આપડણે પોતે જ નથી કરી શકતા હું પોતે પી લેઉ છું
સાચું કઉ છો અને જો ને આપડે આવા ટાઈમ પે આપણે જોઈએ છેએ કે કેટલી જગાને જો પ્રાણીઓ માટે મુખ પ્રાણી હોય એમના માટે આપડણે તો જો માનો છીએ તો આપડે તો બોલીને કહી લઈએ કે ભાઈ અમને થોડું અ તરસ લાગે છે તો પાણી આપ આપ પણ બિચારા જો આ બધા પ્રાણીઓ છે ગાય છે અને નાનાના ચકલીઓ છે કૂતરું છે એ બધા જો જોવ તો કેવી રીતે એમના માટે બી આપણને બહાર થોડું ઘણું એવી પાત્રમાં પાણી મૂકવું જોઈએ તો સારું ર આટલા ઉનાળામાં એ બી એમની બી તૃષ્ણા માટે તો આપણને એનાથી બી પુણ્ય પ્રાપ્ત થાય
હા તમારી વાત બરાબર છે હું છે ને મારી ઘરની બાલ્કની ના બાર જ છે ને હવે ઉનાળો આવ્યો ને ત્યારથી આમ બે અ બાંધી દીધા છે આમ કુંડા જેવા એના અંદર ચકલીઓ આવીને પાણી પીએ છે એકમાં થોડું ખાવાનું મૂકી દઉં છું ને એકમાં પાણી તો એ આવીને પી જાય છે એટલે આપણને પણ સારું લાગે છે અને મારે બિલ્ડિંગ ના નીચે જ એક બનાવેલું છે પાણીનું ત્યાં પણ અમે લોકો પાણી ભરાવતા રહીએ છીએ એ લોકોને પણ તો જરૂરત હોય ને પાણી ની
સાચું કહું છો એટલે આપણને જો આ ગરમીનો ગરમીનો અનુભવ ખાલી આપણા માટે જ નથી આ પ્રાણીઓ માટે બી એવું જ તકલીફ હોય છે ને લોકો કેવું કરે છે કે ભાઈ આપણા લોનમાં કે ક્યાં બેઠેલા હોય કૂતરો વગેરે.. એટલી છાઓ જોઈને બેઠ બેસ ત હોય ઠંડક જોઈને, તો આપડણે તરત એમને ત્યાંથી ભગાવી નાખીએ છીએ એવું નહી કરવું જોઈએ. આપણે જીવ પ્રત્યે બી થોડી દયા રાખવી જોઈએ. અને અ જો આપડે હા. ચડકલીઓ છે ગાય છે ગાય માટે આપણને પ્યાઉ બંધાવા જોઈએ અને આપણે જોઈએ છેએ કે રાહગીરો માટે બી લોકો છે માટલા મુક વૈશાખ મહિનો આવે બહુ ઉનાળો હોય. એટલે આ આ મહિનામાં લોકો બહાર બી પૈસા દઈને બી લોકોને બેસાડે છે ગામડામાં આપડણે જોયા હોય કે મોટું ઝાડ હોય એના ની જે લોકો પાણી પીવડાવવા માટે રાહગીરોને પાણી પીવડાવવા માટે પણ એવી વ્યવસ્થા કરે છે તો આપણને બી જીવ પ્રત્યે થોડી દયા રાખીને આપણે જેટલું કરી શકીએ ઉનાળામાં એટલું આપણને બી કાઈ ને કંઈ તો કરવું જ જોઈએ.
નહીં કરવું જ જોઈએ છે હું હમણાં ઘરથી નીકળું છું ને બહાર તો ત્યાં એક અમારે અગાડી એક છે આમ થોડું તા નાનું ટેન્ટ વેન્ટ બાંધીને લોકો છાાસનું વિતરણ કરી રહ્યા છે તો મને એ જોઈને પણ સારું લાગ્યું કે ચાલો કોઈ આટલી ગરમીમાં આટલું ધ્યાન તો રાખે છે ને તો મને પણ સારું લાયગુ.
સાચું જે કો છાસ છે એ તો
હમ હમ.
છાસ છે તો એવો પીણો છે. કે મત મતલબ વધારે નેવ ટકા લોકો છાસ તો પીતા જ હશે અને છાસ થી ઠંડક આપણા પેટમાં ઠંડક મળે આપણા શરીરને ડડીહાઈડ્રેશન મળે એટલે એ ઉનાળામાં છાસ છે શેરડીનો રસ છે લીંબુ પાણી છે, એવું બધું પીણા તો આપણને આપણા આપણને આપણા બાળકોને આપણા પરિવાર વાળાઓને બધાને આપણને આટલા ઉનાળામાં તો આનું ધ્યાન રાખવું જ જોઈએ અને એમને આપવાનું આપવું જ જોઈએ.
હમ હમ નહી સાચી વાત કીધી આ ગરમી એટલી પડી રહી છે કે આવામાં આપણને આવી બધી વસ્તુઓનું જ ધ્યાન રાખવું પડશે.
સાચી વાત અને જો આપણે આ ઉનાળા માં કેટલું બધું અ અ આપણા છોકરાઓ છે એ સ્કૂલેથી આવે છે અમારા અહીંયા હમણાં હજી સુધી વેકેશન સ્ટાર્ટ થયો નથી. તો બાળકો એટલા તાપમાં સ્કૂલ સ્કૂલે થી આવે છે એટલે સ્કૂલનો ટાઈમ તો ઓછો થઈ ગયો છે, પણ હજી વેકેશન પડ્યા નથી તો આટલા ઉનાળામાં, આ સરકારને ભી આટલો થોડો તો વિચાર કરવો જોઈએ કે આટલું બધું ઉનાળો છે આટલા છોકરાઓ આટલા પરેશાન થાય છે, તો એનો સમય થોડો બદલી નાખ્યો છે પણ હજી સુધી વેકેશન સ્ટાર્ટ કર્યું નથી જોકે રાજસ્થ સ્થાન તો બો જ ગુજરાત ને બો જ ગરમી પડે છે અને રાજસ્થાનમાં ભી બો જ ગરમી પડે છે. તો બો ગરમીનો તો બો પ્રકોપ થઈ ગયો છે, એક વખત શરદી તો થોડો આપણેે સહન કરી લઈએ. પણ શિયાળો તો સહેન કરી લઈએ. પર આ ઉનાળો આવી રીતે સહેન કરો બહુ જ મુશ્કેલ છે.
નહી સાચી વાત કીધી છે એક વાર તો ઠંડ આપડણે સહન કરી લઈએ પણ આ ગરમી તો જરાય નથી થતી સહન, પેલા આપણેે બાળપણમાં કેવું ઓછી હતી નહ ગરમી પર હવે આમ લાગે છે કે આ પ્રદુષણને આ, જે ત હવે ઝાડ કપાઈ રહ્યા છે એના કારણે ગરમીનો ભાગ વધારે વધી રહ્યો છે. છે નેઈ.
બો જ સાચું કીધું તમે આ ઝાડ કપાઈ રહ્યા છે વર્ષાનું અનિયમિત પણ એને એવું બધું આપડે જે પ્રદુષણ જે વાતાવરણ છે. અને જેટલું આપડે માનવ જેટલી આપણેે સંસાધનો ન ઉપયોગ કરી કરીને આ પ્રદૂષણનો વધારો કરી રહ્યા છે એ આપણા માટે તો ખતરનાક જ છે. એક વખત એવું હતું કે પાણી પાણી ભી મતલબ સારી રીતે મતલબ મલતું તો ક્યાંય આપણને આટલી પાણી માટે ભી નહી કરવું એટલી આપણે પ્રોબ્લેમ નથી થતી હવે તો કે ક્યાં એવું છે કે પાણી નુ ભી આપણને ભાવ પૈસાથી મતલબ પાણી લેવું પડે છે કેમ્પરની રૂપમાં હા અને જ્યાં ગામડામાં કોઈ કેટલા બધા આવા કુવા કે એટલા તળાવ એવા સ્થાન હતા કે કોઈ દિવસ ત્યાં પાણીનો કાળ નહતો પડતો પણ હવે આટલો સખત ઉનાળો થઈ ગયો છે કે આપણા માટે અને પશુઓ માટે પણ પ્રાણીની પાણીની ઉપલબ્ધતા ઓછી થઈ ગઈ છે તો પાણીનો ભી આપણને થોડો બચાવ કરવો જોઈએ અને પ્રદૂષણ મુક્ત થવા માટે ભી આપણને એવા મતલબ ઓર્ગેનિક ચીજોની ઉપયોગ કરવો જોઈએ બો પ્રદુષણ નહી ફેલાવવો જોઈએ. અને એના સાથે સાથે અને વૃક્ષારોપ પણ કરવાની આદત નાખે.
હા નાખવી જોઈએ.
આપણેે જેવી તે જન્મદિવસ ઉજ્જમય છીએ. તો આપડે નાના બાળકોમાં પહેલાથી થોડી ટેવ પાડીએ કે એમના જન્મ દિવસ પર આપણને એક નવો વૃક્ષ ન રોપણ કરવું જોઈએ એવી રીતે અગર આપણે આપણો જન્મ દિવસ ઉજવીશું તો એવી જો આપણે સ્ટાર્ટ કરીએ તો થઈ શકી આપણે કે ભાઈ આપણે કોઈ નવો નવીન ઉપચાર કરી શકીએ કઈ નવીનીકરણ કરી શકીએ. આપડા આપણા સમાજમાં . અને આપણેે બી કોઈ પર્યાવરણને પ્રદુષિત થતા થી થોડો બચાવ કરી શકીએ.
હા નહી બરાબર આ આટલી મતલબ મને શું લાગે છે કે આપણી જગ્યા જગ્યા જે ઈમારતો દેખાય છે ને એના કારણે પણ તાપમાન વધુ વધી રહ્યું છે તમે જોયું કેટલી મોટી મોટી હવે આજકાલ લોકો ઝાડકાંઓને કાપી કાપીને મોટી મોટી ઈમારતો ઊભી કરી રહ્યા છે. કારણે પણ તાપમાન ખુબ વધુ રહ્યું છે. હે નહી.
હા સાચું કવ છું અને આ જો આપડે જંગલો ના જંગલો કર્ણાટકમાં કેરલામાં નહોતું થયું હમણાં ક હા હમ્મ કે આવા બધા જંગલોનું એ કરતા હતા તો પછી પ્રાણીઓ ત્યાંના પ્રાણીઓ માટે બધા લોકો એ બુહાર લગ કે આપડણે આવા જંગલોના જંગલો બરબાદ . કરવા જોઈએ તો એ વાત તો તમે સાચી જ કોહ છો. એ એ જંગમાં જનસંખ્યા વૃદ્ધિ થઈ છે તો હવે શું થાય છે કે આપણે મોટા મોટા જે અ જંગલ કેવ છે એ કાપીને અને વૃક્ષોને કાપીને ત્યાં આપડણે ઈમારતો ઊભી કરીએ છીએ તો પછી ત્યાંનું જે પ્રાકૃતિક કુદરતનું જે વાતાવરણ હતું એ તો આપડણે ખો ખોવાઈ ગયું ને તો એ પ્રકણે આપણે હસ્તક્ષેપ કરીએ અગત્ય અઆપણે પ્રકૃતિ સાથે બી આપણા સાથે હસ્તક્ષેપ કરેજ.
હા એજ તો એ તો પ્રકો પ્રકોપ બતાડશે જ પછી પ્રકૃતિ પણ આપણને
હા, અને વર્ષાની અનિયમિતતાથી કેટલા બધા બધા આપણને અ સમસ્યા ન સામનો કરવો પડે છે અનાજની ઉપજ ઓછી થાય છે મોંઘવારી વધે છે શાક શાકભાજી કે ફળ કે, બધી વસ્તુઓનું આપણને મતલબ જો કેટલુ મોંઘો ભાવ આપીને લેવો પડે છે તો એના લીધે અ આપણને દેખો કેટલું આ જે મહેંગાઈ બળે છે અને ગરીબી નો સ્તર બળે છે તો એ આના માટે જ બળે છે ને. કે જે અનિયમિત વા વર્ષ વરસાદ થાય તો અનિયમિત વરસાદના લીધે જે આ બધા વસ્તુઓમાં બદલાવ થાય છે.
હા, બસ હું તો એ જ આશા રાખું છું કે આટલી સખત ગરમી પડી રહી છે તો કેટલો જલ્દી વરસાદ આવે, કારણ કે આટલી ગરમી પડી રહી છે ને કે વગર વીજળી પણ નથી બેસાતું બે મિનિટ માટે લાાઈટ પણ જતી રહે ને, તો આમ લાગે ક્યારે આવશે ક્યારે આવશે, કારણ કે એટલી ગર
બિલકુલ સાચું કહ છો તમે. એટલી ગરમી ના લીધે તો આપડે તો અમે એસી કુલર, પંખા આના ઉપ તો એટલા ડિપેન્ડ થઈ ગયા છે કે એના વગર તો આપણે રહી જ શકતા નથી.
હા એજ તો, બસ હવે વરસાદ ક્યારે આવે એમ બસ હું એની જ રાહ જોઉં છું. એટલે વા વરસાદ આવે તો થોડું વાતાવરણ સારું થઈ જાય ને.
થોડી ઓછી થાય તો આ ગરમીનો પ્રકોપ થોડો ઓછો થાય તો આપણેે સારી રીતે રહી શકીએ, સા સારું ચલો પછી મળીએ જઈ શ
હા જય શ્રી કૃષ્ણ.